હલો
હેલો
હલો
હલો અંતરા
હલો
હેલો
હેલો હલો
હલો
હેલો કેમ છો?
હેલો
અવાજ આવે છે?
હા અવાજ આવે છે.
હલો અવાજ આવે છે?
હલો આ સાવ ધીમું ધીમો અવાજ આવે છે.
હેલો
હલો
હેલો. હેલો.
હલો અવાજ થોડોક વચ્ચે વચ્ચે કટ થયા છે, ને સાવ ધીમું આવે છે.
હા વાંધો નથી હવે આવશે ધીમે ધીમે, કેમ છો?
બસ બરાબર તું કેમ છે?
બસ જો આ ગરમી માં તો જીવવાનું મુશ્કિલ થઈ ગયું છે એવું થઇ ગયું છે, કેટલી ગરમી છે બારે.
અરે હા યાર આ વખતે તો ઉનાળો રેકોર્ડ તોડી રહ્યો છે.
હા ઈજ લિટરલી બહાર નીકળવાની જ હિંમત નથી થાતી એવું લાગે છે બાર ની નીકળીએ તો લું લાગી જાય. ગરમીથી
આજે હું બાર વાગે બાર ગઈ હતી તો પાંચ જ મિનિટમાં માથું દુખવા મંડ્યું.
હા એજ સેમ યર મને પણ ગઈ કાલે એવું થયું કે એવું લાગ્યું જાણે ચક્કર આવી જાશે.
આમાં હેલ્થ નું બહુ જ ધ્યાન રાખવું પડે.
હમ્મ સાચી વાત છે. આ ગરમીમાં તો એમ થાય ખાસ કરીને આપડે તો ડીહાઈડ્રેશન ના થઈ જાય એમ એવું લાગે કે જાને હમના ડીહાઈડ્રેશન જ થઈ જાય પાણી બહુ પીતા રહેવું પડે. હેલો. અવાજ આવે છે?
હા તું કેટલું પાણી પીવે છે દિવસમાં?
બસ ઓનેસ્ટલી કહું તો બહુ ઓછું પીવું છું. મને એમ લાગે છે કે જેટલું પીવું જોઈએ ને દિવસમાં એટલું નથી પીવાતું. યાદ કરી કરીને રી રિમાઈન્ડર રાખી રાખીને પીવું પડે એમ. હા એટલે જ ને ડડીહાઈડ્રેશન ના થઈ જાય એટલે એમ થાય કે હવે ઇન્ક્રીઝ કરવું પડશે એમ
છાસ, નારિયેળ પાણી, લીમડાનું પાણી એવું બધું વધારે પીવાનું બેસ્ટ છે.
સાચી વાત છે. આઠ દસ ગ્લાસ તો પીવા જ પડે. પણ, પ્લેન પાણી સિવાય બીજું શું લેવું જોઈએ એમ, તૂ શું પીએ છે હમણાં?
કોકોનટ વોટર ને એવું બધું વધારે પીવું જોઈએ એમ.
હા એ છે, ફ્રૂટ્સ ખાવા જોએ આમ તો ખાસ કરીને તરબૂજ ને એવું તો સારું પડે ને એમ.
હમ્મ, એ સી નો યુઝ કરે છે તું?
એ સી
ઓહો, હું થોડોક ટાઈમ ફેન અથવા કુલર કે એવું કાય યુઝ કરું એમ.
હા, ઈ તો છે. સાચી વાત છે. પણ, હવે એવું થાય કે બોવ નેચરલ ફીલ આપે તો બરાબર છે કુલર. પણ, એ સી માં તો જાણે એમ જ લાગે કે બરફ જ બની ગ્યા, પત બાર જાય તો ડબલ ગરમી લા
હા, સાચી વાત છે. તો તું ઓફિસ કે સ્કૂલ જાવા ટાઈમે શું પેરે કે એવું કાય?
હા, હું સ્કૂલ જાઉં ત્યારે તો સ્કાફ હોય ને બાકી સન ગ્લાસીસ ને હેન્ડ ગ્લવસ ને એવું બધું રાખું ને વધારે પળતું પાણી પીવાનું ઓ આર એસ ને ગ્લુકોઝ ને એવું બધું.
હા, સારું ઝ કેવાય સનસ્ક્રીન પણ યુઝ કરવી એટલે સારું એમ.
હમ્મ, સાચી વાત છે કે ઈ ગુડ હેબિટ છે. એમ કે આપડે જો સ્કીન ટેનિંગ બોવ થાતી હોય કે એમ લાગે કે સ્કીન ડલ પડી છે. તો પછી હૂં ઘરે આવીને ફેસવોશ કરું ને બહાર નીકળું ત્યારે સનસ્કિન કરૂ. હમણાં તો એટલી બધી ગરમી છે. રસ્તામાં ટુ વ્હીલર થી જાય ને તોય આ
હા, અને આમે પણ ઉનાળામાં ફેસ ડલ લાગે. એવું બધું થાય એમ.
હા, અને એવું લાગે કે આપડો ખોરાક પણ બોવ ઓછો થઈ ગ્યો. ભૂખ જ ન લાગે એમ.
હું તો મોર્નિંગમાં પણ થોડુંક વોકિંગ કરૂ એટલે વાંધો ના આવે એમ.
હા, અને એમે થાય કે વું કાયક ખાઈએ ને પછી થોડીક હવામાં ફરી આવીએ ને તો ફ્રેશ થઈ જાય. બાકી તો રાત્રેને એવું કાય જમવાનું હોય ને તો બાકી રાત્રે જમવાનું હોય તો લાઈટ ફૂડ જ રાખુ એમ બોવ હેવી ફૂડ ખાઉ ને તો એમ થાય કે બોવ ગરમી વધી ગઈ પેટમાં.
હા, નાઈટમાં પણ થોડીક તો હીટ હોય જ છે એમ.
હા, હા રાત્રે વધારે હોય એટલે રાત્રે તો સાવ લાઈટ ફૂડ ને છાસ વધારે લેવાની એવું બધું રાખું છું એમ.
હા, અને એ સી વગર તો નીંદર જ નથી આવતી.
સાચી વાત છે હો. એમ જ થાય કે બપોરે તો એ સી ચાલુ થોડીક વાર કરીએ પછી બાર જાયે ને તો બોવ તકલીફ પડી જાય છે એમ. અને થોડુંક મોર્નિંગ વોક પણ કરી લઉં છું આજકાલ એમ, તો ફ્રેશ થઈ જાય ફરી અને તો કાંઈક ખાવા પીવાનું સુજે એમ.
હા, ક્લાઇમેટ ચેન્જ નો પણ ઇફેક્ટ તો રે જ છે.
શું કહો છો? શું કીધું?
ક્લાઇમેટ ચેન્જ નો ઇફેક્ટ રહે છે એમ.
હા, ઈ જ મેન તો ઈ જ છે કે, આ ઝાડ આપડે બોવ કાપીએ પછી જંગલો ઘટતા જાય, પછી તડકો વધતો જાય. આપણી આસપાસ ઝાડ હોય તો કેટલું સારું પડે, નય? લીમડા ની હવા આવે ઠંડી ને. મજા આવી ફ્રેશ થઈ જાય.
થઈ જાય ને તો વાંધો ના આવે એમ.
હમ્મ, ગ્રીનરી ઘટી રહી છે. એટલે એન્વારમેન્ટમાં કાઈક કરવું જોઈએ મને ઘણી વાર એમ લાગે આસપાસ આપણે થોડા થોડા ઝાડ વાવતા રહીએ ઉનાળા પેલા તો વાંધો ના આવે.
સાચી વાત છે એમ. ને પેસન્સ ઓછું થઈ જાય એમ.
હમ્મ. બાકી નાના છોકરાઓને પણ બોવ ધ્યાન રાખવું પડે આવામાં એમ થઈ જાય ડીહાઈડ્રેશન ના થઈ જાય. તારા બેબીનું પણ ધ્યાન રાખસ ને? તું એને થોડું થોડી વારે પાણી દેતા રેવાનું ને એવું બધું કર?
હા, બસ હમણાં તો ડી હાઈડ્રેશનનું ને એવું બધું એ બોવ ધ્યાન રાખવું પડે, વારે વારે પાણી પણ દેતી રહું તો વાંધો ના આવે એમ.
સાચી વાત છે ઈજ ને. આપડે એટલી તકલીફ પડતી તો આપડે એમ થાય નાના છોકરા એન કેટલી તકલીફ પડતી હશે.
હા, સાચી વાત છે.
અને પાછું આપણે પાણી એમ નથી બચાવતા એન્વારમેન્ટ માટે મને એમ થાય કે પાણી એ બચાવવું જોઈએ એમ આટલી બધી ગરમી વધશે તો તો પાણી તો સાવ સુુંકાઈ જાશે એમ પછી?
હવે તો બસ વરસાદની રાહ જોવાય છે, શું થાશે.
હમ્મ, સાચી વાત છે. એમ થાય કે વરસાદ આવે ને જલ્દી-જલ્દી ઠંડી એટલે ઠંડક થઈ જાય એમ ગરમી ઓછી થઈ જાય. ને પાછું એ એમે થાય ગરમીમાં મેન્ટલી પણ બોવ ઈરિટેટ થઈ જવાય એમ થાય કે વાત વાતે એમ ચીડીયા થઈ જાય એકદમ.
હા, સાચી વાત છે. એટલે જ ને પેસન્સ ઓછું થઈ જાય એમ, મેન્ટલ ઇરિટેશન થાય.
હમ અને આ સિઝનમાં ગમે એમ સર્વાઈવ તો કરવું જ પડે છે એમ થાય છે કે બે ત્રણ મહિના તો સરખી ગરમી રે જેમ ગમે એમ થાય સર્વાઈવ કરી જાય
વાતે વાતે ગુસ્સો આવી જાય ને એવું બધું બઉ થાય કારણ કે ગરમી થાય થાય ઈરિટેશન થાય એવું બધું બઉ થાય એમ.
હમ અને એમ થાય કે જલ્દી આ રેની સિઝન આવે તો બસ હવે ફસ્ટ ટ્રેન આવે તો શું ફીલ આવે એવું લાગે નહી?
બેસ્ટ ફિલિંગ આવે એમ.
સ્મેલ ઓફ સોઈલ એકદમ બેસ્ટ ફિલિંગ છે એમ સિરિયસલી પણ હવે મને લાગે છે કે આવી તડકાને ગરમી હોય ને એમાં આપડ બાર જવાનું બારે જવાનું થોડુંક ઓછું રાખી એટલો બ વાંધો નહી આવે બાર નહી જવાનું લાગે આવતું હોય વોટસપમાં એ બહ ગરમીમાં બહાર જવું પડે ને તો ડુંગળી ઘસવીને એવું બધું કેતા હોય તો આપડે એ બધું થોડુંક ધ્યાન રાખી લેવાનું એમ.
અને બને ત્યાં સુધી બપોરે બહાર ના નીકળીએ તો વાંધો ના આવે એમ.
હમ જરૂરી કામ સિવાય બહાર નઈ નીકળવું તો સારું વસ્તુ ને લેવી હોય તો વળી થોડોક તડકો ઘટી જાય પછી બહાર જઈએ તો વાંધોના આવે એમ.
હા આપડે ઘણી વાર આમ રાત્રે પણ બહાર નીકળતા હોય તો તો આમ થોડુંક ગરમ પવન ને એવું બધું આવે છે.
હા રાત્રે પણ હવા આવે ઠંડી નથી થાતી હો. પણ માંડ આવેે એ સી. પણ આમ તો બહુ સારું નઈ ને એમ એમ થાય આપડને કે એ સી નો ઓછો યુઝ કરીએ નેચરલ હવા લઈએ પણ હવે ગરમી બહુ વધી ગઈ છે.
હા એટલે ને થોડીક વાર તો આમ કુલર કે એ ચાલુ કરવા જ પડે છે.
સાચી વાત છે હવે ખાસ તો આપડે પાણી નું ધ્યાન રાખવું પડશે વધુમાં વધુ પાણી પીને ડીહાઈડ્રેશન ના થાય હવે તું પણ રેસ્ટ લે ચલ હવે થોડું રેસ્ટ લેને બહુ બધી વાત થઈ ગઈ આજે તો.
હા ચાલ.
સારું ચાલ ટેક કેર ને. બબા ને હાડ્રેડ નાખજે તા
હા ચોક્કસ તું પણ ધ્યાન રાખજે બાય.